હલો.
કેમ છો મજામાં.
હા હા બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં બસ. શું વિષય પર વાત કરવી છે આજે.
બસ મને આમ વિચાર આવ્યો કે બાળ લગ્ન પર વાત કરવા જેવી છે એમ. એટલે બાળ લગ્ન એવી ઉંમરે લગ્ન. કરવામાં કરાવા જયારે બાળક હજુ શારીરિક માનસિક. ભાવનાત્મક અને સામાજિક રીતે પરિપક્વ ન હોય. તે બાળકનું બાળપણ રમવામાં ભણવામાં અને પોતાના સપનાઓ બનાવવા માટે હોય છે. પરંતુ બાળ લગ્ન તેના જીવનની દિશા જ બદલી નાખે છે.
સાચી વાત છે. અત્યારે ઘણા લોકોને લાગે છે કે બાળ લગ્ન હવે. ગ બંધ થઈ ગયા છે શું આ સાચું છે તમને શું લાગે છે.
હા મતલબ પહેલાની સરખામણીમાં તેના તેમાં ઘટાડો તો થયો જ છે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં તે જોવા મળે છે.
ગરીબી અજ્ઞાનતા સામાજિક દબાણ અને જૂની માન્યતાઓ તેના મુખ્ય કારણો હોય છે. ઘણી ઘણા પરિવારો ઘણા પરિવારોને એવું લાગે. કે વહેલા લગ્ન કરાવી દેવાથી જવાબદારી પૂરી થઈ જશે. પરંતુ હકીકતમાં તેઓ બાળકના ભવિષ્ય સાથે સમાધાન કરે છે.
એટલે કે તેઓ સારો નિર્ણય લઈ રહ્યા છે એવું માને છે. પણ પરિણામ વિપરીત આવે છે.
હા બિલકુલ સાચું. તમે જ વિચારો ને એક પંદર સોળ વર્ષનું બાળક. હજુ શાળા કે કોલેજમાં ભણતું હોય છે.
હમ.
તેને દુનિયાનો પૂરતો અનુભવ પણ હોતો નથી. આવી ઉંમરે લગ્ન ની જવાબદારી આપવી. ખુબ મોટો બોજ બને છે જીવનના મહત્વના નિર્ણયો લેવા માટે પરિપક્ પરિપક્વતા જરૂરી હોય છે પરંતુ એ જ એનામાં નથી હોતી
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે આટલા પંદર વર્ષ પંદર સોળ વર્ષની બાળક હજી ભણતું હોય છે એ લોકોને કેવી રીતે અનુભવ હોય છે તો બાળ લગ્ન નો સૌથી પહેલો પ્રભાવ કયા ક્ષેત્રમાં પડે છે
જો બાળ લગ્ન ન સૌથી પહેલો પ્રભાવ તો શિક્ષણ પર પડે લગ્ન પછી ઘણી વખત બાળકનો અભ્યાસ અધૂરો રહી જાય છે જે ડોક્ટર શિક્ષક એન્જિનિયર વકીલ અથવા વૈજ્ઞાનિક બનવાનું સપનું જોતું હતું તે સબનું અધૂરું રહી જાય છે શિક્ષણ માત્ર નોકરી માટે જ નથી પરંતુ સારા નિર્ણયો લેવા માટે અને આત્મનિર્ભર બનવા માટે પણ જરૂરી હોય છે
સાચી વાત છે શિક્ષણ તો બધા એ લેવું જ જોઈએ એટલે જ તો કેટલાક લોકો કહે છે કે લગ્ન પછી પણ ભણી શકાય
હા ભણી તો શકાય પરંતુ હંમેશા એવું શક્ય બનતું નથી લગ્ન પછી પરિવારની જવાબદારીઓ વધી જાય છે દરેક ને સમાન તક મળતી નથી કારણ કે અત્યારે માનસિકતા એવી થઈ ગઈ છે કે લગ્ન પર અછી જવાબદારી પૂરી કરવી ફડે અને એમાં પણ છોકરીઓને એવું વધારે હોય છે તેથી પહેલા શિક્ષણ પૂરું કરવું વધુ સારું માનવામાં આવે છે અને ઉંમર પરિપક્વ થઈ જાય તો એ બધું એક સાથે સંભાળી શકે છે
સાચી વા છે તો બાળ લગ્ન થી બાળક ના મન પર શું અસર પડે છે
હા એ તો ખુબ મોટી અસર પડે છે બાળક ના મગજ પર બાળપણમાં વ્યક્તિને હસવાની રમવાની મિત્રો સાથે સમય પસાર કરવાની અને નવા અનુભવો મેળવવાની જરૂર હોય છે જયારે તેના પર અચાનક મોટી જવાબદારીઓ આવી જાય છે ત્યારે તે માનસિક તણાવ અનુભવી શકે છે કેટલાક બાળકો પોતાની વાત પણ કોઈને કહી શકતા નથી
સાચી વાત છે એટલે બાળ લગ્ન માત્ર એક વિધિ નથી પરંતુ બાળકનું આખું જીવન બદલી શકે છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી બાળ મોટા લોકો માટે જયારે લગ્નજીવન આખું બદલાઈ જાય છે તો બાળકનું તો શું કેવું લગ્ન જીવનભર લગ્ન જે હોય છે આખો જીવનભરનો નિર્ણય હોય અચ્છા તેથી તે નિર્ણય ત્યારે જ લેવો જોઈએ જયારે વ્યક્તિ પોતાની ઈચ્છા થી સમજણથી અને જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય છે તો નાના બાળકને બિચારાને શું ખબર પડે કેના જીવનમાં શું સાચું છે અનેન શું ખોટું છે
હ એ તો તમે એકદમ સાચી વાત કરી કે બાળકોને એટલી સમજણ નથી હોતી એટલી જવાબદારી નિભાવવા માટેનો અનુભવ નથી હોતો તો એ લોકો એ બાબતથી તૈયાર નથી હોતા તો શું માત્ર દીકરીઓ જ આ સમસ્યા નો ભોગ બને છે
ના દીકરીઓ પર તેની વધુ અસર જોવા તો મળે છે પરંતુ જો કોઈ દીકરા ના પણ નાની ઉંમરે લગ્ન થાય તો તેના અભ્યાસ કારકિર્દી અને જીવન પર પણ અસર પડે છે એટલે બાળ લગ્ન કોઈ એક જાતિ ન નહી પરંતુ બાળકો લોકો ના અધિકાર નો પ્રશ્ન છે
હા એ તો તમે એકદમ સાચી વાત કહી એ ખાલી દીકરાઓને પણ નહી પણ દીકરીઓને દીકરીઓને નહી પણ દીકરાઓને પણ તેની વધુ અસર જોવા મળે છે કેમ કે એમના પણ નાની ઉંમરે લગ્ન થઈ જાય છે તો એમને પણ વધારે જવાબદારી આઈ જાય છે ઘરની જવાબદારી એમની દીકરીની જવાબદારી બધાની જવાબદારી એમના પર આવી જાય છે એટલે દરેક બાળકને પોતાનું બાળ પણ જીવવાનો વધારે અધિકાર હોય છે
હા એ તો મેં એકદમ સાચી વાત ક હતીી હા બાળકને ભણવાનો રમવાનો અને પોતાના સપનાઓ જોવાનો પૂરો પૂરા કરવાનો અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો અધિકાર હોય છે અને બાળ લગ્ન અધિકારો ને મર્યાદિત કરી દે છે જયારે બંને ના લગ્ન થઇ જાય છે તો પછી આ બધા પર રોકટોક થવા લાગે છે એટલા માટે આ બધું શું એમને અધરું લાગવા અધૂરું થઈ જાય એમ અને પછી એ લોકોની ઈચ્છાઓ પણ મરી જતી હોય છે
હા એ તો એકદમ સાચી વાત છે કે જયારે બાળે લગ્ન થઈ જાય છે ત્યારે દીકરાઓને દીકરીઓને પોતાનું બાળપણ જીવવાનું નથી મળતું એ લોકો ના ઉપર વધારે જવાબદારી આઈ જાય છે એટલે એ લોકોને બાળપણ શું છે એનો વધારે ખ્યાલ નથી રહેતો આમ તો બાળ લગ્ન એક એવી ગંભીર સામાજિક સમસ્યા છે કે હવે આગળના ભાગમાં આપણે તેના કારણો તેના લાંબા ગાળાના પરિણામો અને તેને રોકવા માટે સમાજ સરકાર અને વિદ્યાર્થીઓ શું કરી શકે તેની ચર્ચા કરીએ જેમ કે એ લોકોને સમજ નથી હોતી કે એમની જવાબદારી શું છે એ લોકો ન કઈ અનુભવ નથી હતો કે હવે મારે આગળ શું કરવું જોઈએ કેમ કે એ લોકો એટલા પંદર સોળ વર્ષ ના બાળકો ને એટલી સમજ તો હોય નહી કેમ કે અત્યારે મોટા લોકો ના જયારે લગ્ન થાય છે ત્યારે આખો એમનો પરિવાર બદલાઈ જાય છે ખાસ કરીને દીકરીઓને એમના પોતાના ઘરે થી કોઈ બીજાના ઘરે જવાનું હોય છે તો એ લોકો ને એટલી આમ ત્યારે એમને વધારે આમ અસગવડ આમ ફીલ થાય છે કે હા મારે મારું ઘર છોડીને કોઈ બીજાના ઘરે જવાનું એને એવી ટેવ નથી હોતી પણ એને એવું કરવું પડે છે
હા એ પણ છે હવે નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય સમાજની જે રીત હોય એ તો લોકોને નિભાવી જ પડે છે ભલે પોતાના મનથી ના નિભયો પણ એ લોકો ના એ રીતે નિભાવી પડે એટલે એમનું ભૂલ પણ પણ છીનવાઈ જાય એવું થઇ જાય છે એટલે એ ખુબ ગંભીર સમસ્યા બની ગઈ છે
હા એ તો સાચી વાત છે પણ અત્યારે ચાલે છે પણ અત્યારે તો બહુ ખાસ હવે ભડતકને જોવા નથી મળતા એ અમુક જ સમાજમાં હવે બાળ લગ્ન જોવા મળે છે
હા એ તો હવે સરકાર ખુબ કડક કાયદા બનાવે છે એટલું તો ખુબ સારું છે
એટલે આપડે એ એના પર એ લોકો અમલ કરી રહ્યા છે એટલે ઘણી ઘણી બધી જાતિ અત્યારે સુધરી પણ ગઈ છે
હા એટલે જ તો આપડી સરકાર અત્યારે વધુ સારું કામ કરી રહી છે કે બાળ લગ્ન અત્યારે વધારે ખુબ ઓછા જોવા મળે છે
હા એ તો એકદમ સાચી વાત કીધી તમે
તમારા મમાંથી શું કેવું છે કે બાળ લગ્ન થવા જોઈએ કે ન થવા જોઈએ
મારા મથી તો બાર લગ્ન ન થવા જોઈએ કારણ કે બાર લગ્ન ની ઘણી બધી આડઅસર થાય છે એનું કોઈ સારી વસ્તુ તો છે જ નહી એ એનો બહુ નુકસાન જ થાય છે આપડે જો એ બાર લગ્ન થાય તો લોકોને શિક્ષણ ના મળે એટલે શું શિક્ષણ શ્ષણ મહિના નો માણસ આખો આખો હોવા છતાં અંધ સમાન કહેવાય છે એટલે એના જીવન પર ખુબ ગંભીર અસર થ થઈ રહી છે પછી બાર લગ્ન થાય એટલે પંદર સોળ વર્ષ હોય એટલે છોકરીઓ પણ શું છોકરીઓ પણ વેલા વેલામાં બનતી હોય છે અને પછી માતાને બાળક પર પણ ખૂબ ખુબ ખોટી અસર થાય છે બંને કુપોષણનોો પણ ભાગ બનતો હોય છે અને પછી પ્રસ્તુતિ થાય એ દરમિયાન ઘણી નાની બાળાઓ પણ મૃત્યુ પામ હોય છે પછી ડિપ્રેશન નો શિકાર બને છે ઘરની જવાબદારી અને બાળકોની જવાબદારી આવે એટલે માનસિક તણાવ વાવા લાગે છે એ છોકરીઓને અને છોકરાઓ બંનેની મગજ પર ખુબ ખરાબ અસર થતી હોય છે
સાચી વાત છે આ બાબતે એમના સ્વાસ્થ્ય પર બી ઘણી નુકસાન થઈ જાય છે કે જયારે છોકરીઓ પહેલી- માં બની જાય છે ત્યારે એમનું જે બાળક હોય છે ત્યારે એમને સારું શિક્ષણ નથી આપી શક્તી સાર એવા જે શિક્ષિત લોકો જે આપી શકતા હોય સંસ્કાર ને શિક્ષિત ભણવાનું એ બધું નથી આપી શકતી કેમકે એમને ખુદ જ એટલું જ્ઞાન ના હોય તો એ કેવી રીતે આપી શકે છે એટલે આમ જોવા જાવ તો બાળ લગ્ન એક ગંભીર સમસ્યા જ છે એટલે એ તો ન જ થવા જોઈએ
હા હવે જોકે સારું થઈ ગયું છે સરકારે કીધું છે કે લગ્ન માટે છોકરીની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને છોકરાની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ એ ખુબ સારું થઈ ગયું છે એ શિક્ષણનો પ્રચાર પણ થાય છે જાગૃતિ આવે છે એટલે આ બધું ઘણું ઓછું થઇ ગયું છે.
હા એ તો સાચી વાત કરી તમે
હા આપડણે હવે જળ મૂળ થી એને નાબૂદ તો ના કરી શકીએ પણ એનો પ્રચાર કરીને સુધારી તો શકિ યે છે એટલે આપણેે બાળ લગ્નો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે શિક્ષણ મેળવવાનો અધિકાર તો સૌને હોય છે એટલે બાાર લગ્ન અટકાવવા જોઈએ અને બધાને શિક્ષિત કરવા જોઈએ
સાચી વાત છે. મને આજે તમારી જોડે વાત કરીને ઘણું સારું શીખવા મળ્યું
હા મન મને પણ તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું સારું તમે મૂકું અત્યારે ફન
હા હા વાંધો નહી
બાય
બાય